હલો અવાજ આવે છે
હા આવે છે
હેલો કેમ છો તમે
બસ મજામાં છો તમે કેમ છો
હું પણ મજામાં છું હું વિચારતો હતો કે આજે આપડે સોશિયલ મીડિયા વિશે વાત કરીએ
હા બોલો
અ સોશિયલ મીડિયાના ઘણા ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે તો સોશિયલ મીડિયા સારું છે કે ખરાબ તેના વિશે તમારું શું માનવું
હ પેલા તો ફાયદા જણાવું કે ફાયદામાં તો અત્યારે આપ ને સોશિયલ મીડિયા એટલું બધું મહત્વનું છે આપણા માટે કે લોકોને આપડે અહીંથી અ જેમ કે મારે કોઈ જોડે વાત કરવી છે મારા સગા સંબંધી સંબંધી જે દૂર રે છે મારાથી ઘણા બધા વિદેશમાં છે તો એના જોડે મારે વાત કરવી હોય તો હું ઈઝીલી વાત કરી શકું છું એમના જોડે વિડીયો કોલ થકી એમને જોઈ શકું છું અને વધુ સારી રીતે હું એ લોકોને આ સોશિયલ મીડિયા થ્રુ એ લોકોને સાથે કનેક્ટ થઈ શકું છું એમ
હા એ વાત તમારી સાચી પણ સોશિયલ મીડિયા નો વધુ ઉપયોગ એ ખતરનાક પણ છે ખરો ને
હા એ તો છે જ કારણ કે અત્યારે સોશિયલ મીડિયા થ્રુ આપણે જોતા હોય કે કેટલા બધા ફ્રોડ થતા હોય છે લોકો અ એટલી બધી રીતે લોકોને છેતરે છે કે અત્યારે કંઈક ને કંઈક નવા નવા ઘરમાં લોકો ફસાઈ જતા હોય છે જે અ સોશિયલ મીડિયામાં અવનવી જે એપ્સ છે એમાં લોકોને છેતરપિંડી લોકો સાથે થતી હોય છે
હા હા ખુબ જ સાચી વાત છે તમારી અત્યારને ખુબ જ મોટ ફ્રોડ ચાલે છે છેતરપિંડી લોકોને કરવામાં આવે છે ને નાના માણસો ના પૈસા પડાવી લેવામાં આવે છે સોશિયલ મીડિયાનો મને જે ગેરફાયદો એક લાગ્યો એ એક છે કે જે લોકો સોશિયલ મીડિયા વધારે વાપરે છે ને તે તેમના જે રિયલમાં જે આપડા રોજિંદા જીવનમાં જે આપણા મિત્રો હોય છે ને તેનાથી દૂર થતા હોઈએ છે આપણે એપમાં એટ સોશિયલ મીડિયામાં આપ ફ્રેન્ડ હોય છે અને વાતચીત કરતા હોઈએ છીએ. પણ જે આપડણે જિંદગી માં જ્યાં મળતા હોય છીએ ને રોજિંદા જીવનમાં ત્યાં મળી શકતા નથી. અને માણસ એકલું બની જાય છે ઘણી વખત જયારે સોસ સોસાયલમીડિયા થી દૂર થાય છે ને ત્યારે તમારું શું માનવું છે.
વાતમાં તો હ એકદમ બરોબર તમારી સાથે એક ખાલી આપણા ફ્રેન્ડ સર્કલ માટે જ નથી. પણ બધા જ સંબંધોમાં અત્યારે સોશિયલ મીડિયામાં આ વસ્તુ એના લીધે અ બને છે કે સંબંધોમાં અત્યારે તિરાડો પડવા લાગે છે અમુ કેમકે જો આપણે બાજુમાં પણ જો આપડા ભાઈ બહેન કે આપ ફ્રેન્ડ કે કોઈ પણ બેસેલા હશે ને અને આપડણે જો સોશિયલ મીડિયા યુઝ કરતા હોય તો આપણે એને મહત્વ નથી આપતા અને આપણે ફોનમાં જે સોશિયલ મીડિયા થ્રુ બીજા લોકો સાથે વાત કરતા હોય અથવા તો કઈક આપણે એવું અ મનોરંજન કઈક જોતા હોય તો એને આપણે મહત્વ આપતા હોય છે એના કારણે શું કે આપડા જે મહત્વના સંબંધો છે એમાં આપણને અસર જોવા મળે છે એની
હમ્મ તમારી વાત સાચી છે સોશિયલ મીડિયા ના કારણે ઘણી વખત વખત માણસ એકલા પણ અનુભવે છે અને તેને એવું લાગે છે કે જીવનમાં તેનું કોઈ સગું નથી ને બધા તેનાથી દૂર થતા હોય છે. પરંતુ હકીકતમાં એવું હોતું નથી તે માત્ર સોશિયલ મીડિયા નુ શિકાર બની ગયો હોય છે જેથી તેના જે સાચું જીવન હોય રોજિંદુ જીવન એમાં કોઈ એનું મિત્ર રહેતું નથી ને બધા ખાલી સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ ઉપર જ તેના મિત્રો હોય છે.
એટલે એ તમે એકદમ સાચી વાત કરી જયારે આપણે સોશિયલ મીડિયા ના ફ્રેન્ડ સર્કલ ની વાત કરી અને જે એના વગર જે આપડા ફ્રેન્ડ સર્કલ હોય જેને આપણે રોજિંદા જીવનમાં મળતા હોઈએ. જેને આપણે સોશિયલ મીડિયા વગર પણ સરળતાથી મળી શકી એમ તો એ લોકો આપણને વધારે ઉપયોગી બનતા હોય કેમ કે આપણને કોઈ પણ કારણસ કારણોસર જો એની જરૂર પડે એ તાત્કાલિક આપણી પાસે આવીને પહોંચી જતા હોય છે અને આપડે પણ અ સરળતાથી એ લોકોને આપડા મનની વાત પણ કહી દેતા હોય છે અને જયારે સોશિયલ મીડમાં એ બધું શક્ય નથી બનતું વધારે
હા બિલકુલ સાચું કહ્યું તમારા સોશિયલ મીડિયા પર વધારે ફ્રેન્ડ છે કે પછી સાચ સાાત જે આપડું જીવન હોય છે તેમાં રિયલ મિત્રો છે તમારા
અત્યારે તો હાલના એટલા બધા બીજી સિટોયો મા તો હું કહું ને કે સોશિયલ મીડિયા થ્રુ જ વધારે ફ્રેન્ડ સર્કલ છે કારણ કે અ લેડીઝ લોકોને કેવું હોય કે અ મેરેજ પછી બીજે પરણી ને જવાનું હોય એટલે જે એ ફ્રેન્ડ સર્કલ છે ત્યાં જ છૂટી જતા હોય છે એટલે હવે એ લોકો ફ્રેન્ડ સોશિયલ મીડિયા થ્રુ જ વાતચીત કરતી હોય છે.
હા સાચું કહ્યું તમે હ તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે સોશિયલ મીડિયા પર તમને કોઈ અ ફ્રોડ અથવા કોઈ છેતર પિંડી દ્વારા તમને ફસાવવાનો પ્રયત્ન થયો હોય ને તમારી સાથે કયોો બનાવ બન્યો છે.
હા ઘણી વાર આપણને એવા મેસેજ પણ આવતા હોય છે એના કારણે આપણે ઘણી વાર એ વસ્તુમાં આપણે શિકાર થતા હોય છે કે અ લોકો આપણને જીતી જાય અને અલગ અલગ આપણને આ આકર્ષક ઓફરો આપી આપીને આપણને ઘણી વાર એ લોકો આકર્ષતા હોય છે પણ જોકે આપણે સતર્કતા અને સાવચેતી કામ લઈએ તો એ આપણેે એના શિકાર બનતા અટકી જઈએ બ
હમ સાચું કહ્યું. આમ જોયું તો સોશિયલ મીડિયા ના ગેરફાયદા અને ફાયદા પણ ઘણા છે જેમ કે આપણે આપણી કોઈ વસ્તુની અથવા કોઈ પ્રોડક્ટ ની જાહેરાત કરવી હોય તો સોશિયલ મીડિયા થ્રુ આપડણે એક સાથે કેલા એટલા બધા લોકો સુધી પહોંચી શકીને આપડું જે વસ્તુ હોય તેની જાહેરાત સરળતાથી કરી શકીએ ને બધા લોકો તેમાંથી જોઈ જોઈ શકે, ને સોશિયલ મીડિયા થી ઘણી બધી આપણે નવીવી વસ્તુઓ. જે આપણને નો આવડી નો આવડતી હોય તે પણ શીખી શીખી શકીએ છીએ. તેમના વિડીયોજ જોઈને જેનાથી ઘણી વખત આપણું કામ સરળ બને છે ને આપડા જીવનમાં ઘણા મોટા પાયે આપણને મદદ થાતો એવું મને લાગે છે તમારું શું કેવું છે
હા મારું પણ એવું જ કેવું છે કે ઘણી વાર જે સોશિયલ મીડિયા છે એ આપણને ઘણી વાર ઉપયોગી પણ બનતું હોય છે જેમ કે કઈ પણ વસ તું આપણે કોઈ પણ અહ અહ પરેશાની માં હોય કોઈ પણ મુશ્કેલીમાં હોય કે આપડો કોઈ પ્રશ્ન હોય તો આપડે સોશિયલ મીડિયા થ્રુ તરત એનો જવાબ મળી જતો હોય છે આજકાલ તે આપડે કઈક નવું જાણવાનું મન થયું કે કઈક પ્રશ્ન વિશે હું આજે મુંજાઈ ગઈ મારી પાસે એનું સોલ્યુશન નથી તો સોશિયલ મીડિયા થ્રુ એનો ઉકેલ કેવી રીતે સરળતાથી હું લઈ લેશ
હમ્મ સાચું કહ્યું અ તમે સોશિયલ મીડિયા થ્રુ બીજા કોઈ કામ કરો છો જેમ કે ઓનલાઈન વસ તુ મગાવ અથવા ખાવાનું મગાવવું કોઈ વિડીયો જોવા અથવા તમારા સ્ટડી માટે કોઈ વિડીયોઝ જોવા કે કઈ શીખવું એનો ઉપયોગ કરો છો કરો છો ખરા
હા હું એવા એક વેબસાાઈટ થ્રી અ બુક રીડિંગ કરું છું અને અ એવી વેબ સિરીઝ પણ ક્યારેક આપણને અહ મનોરંજન માટે જોતા હોઈએ છે અને કંઈક નવું શીખવા માટે નવી સ્કીલ શીખવા માટે આપડે કંઈક ને કંઈક નવું શીખવા માટે અહ એ સોશિયલ મીડિયાનો જ ઉપયોગ કરવો પડતો હોય છે તો હું આજકાલ કંઈક ને કંઈક નવું શીખવા માટે એનો ઉપયોગ વધારે કરું છું.
હમ બરોબર. સોશિયલ મીડિયાનો ઉપયોગ જો સારી રીતે અને જો આમ લિમિટમાં કરવામાં આવે તો તે ઘણા મોટા પાયે ફાયદાકારક છે ને જો આપણે સોશયલ મીડિયા નો ઉપયોગ વધારે કરીએ ને ખોટી જગ્યાએ અથવા ખરાબ કામો કરવામાં કરીએ તો તે આપણા જીવનને. ખરાબ પણ કરી શકે છે અને આપડી જે સમાજમાં જે આબરૂું હોય છે તે ખરાબ પણ કરી શકે છે શું કેવું એમાં?
હા એ તો એકદમ બરોબર વાત કરી કીધી તમે કે અત્યારે સોશ્યિલ સોશિયલ મીડિયા થ્રુવ લોકો એટલી બધી અ કેવાય ને કે ન કરવાના કામ કરી રહ્યા એના કારણે એના કારણે લોકોને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે. અને ઘણી વાર કેવું થાય કે નાની એવી વાતમાં પણ એટલું બધું મોટું બની જતું હોય છે કે અ જેમ કે તમે વાત લઈ લો કે કોઈ ફ જે સોશિલ મીડિયા પર બધે અ ફોટા એમેજ બધું એ સેર કરતી હોય છે જો એનો ખોટી રીતે ઉપયોગ. વામાં આવે તો એ છોકરીને અ. અ આત્મહત્યા કરવા સુધી પણ એ આકર્ષ. લઈ જતી હોય છે.
હા સાચું કહ્યું તમે આપણે ઘણા એવા કેસીસ જોયેલા છે જેમાં. બહેનોને ખોટી રીતે ખરાબ ઇમેજીિસ અથવા વિડિયો બનાવીને તેમને બોલી કરવામાં આવતા હોય ને તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હોય જેથી તેઓ. આત્મહત્યા પણ. કરે છે જે ખુબ જ ખરાબ અને ખોટી વાત છે જે. આપણે શર્મજનક વાત કહેવાય એમ કહી શકીએ. એટલે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ. જ્યાં સુધી બને ત્યાં સુધી ટાળવો જોઈએ અને. જે કામમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ થી આપણને ફાયદો થતો એવા કામ કરવા જોઈએ. કેમ કે સોશિયલ મીડિયા એ. બે ધારી તલવાર જેવું કામ કરે છે. જો આપણે આપણા દુશ્મન તરી દુશ્મનને મારીએે એટલે કે આપડણે સારા કામ તરીકે કરીએ. આપણને ફાયદાકારક છે ને જો આપણને વાગે. તો આપણા જીવનમાં વેડફી શકાય છે અનેને. ઘણું મોટું નુકસાન થઈ શકે છે આપણને એવું છે.
સાચું કીધું હવે એમ જોવા જઈએ તો સોશયલ મીડિયા અત્યારે આપણને આ માટે ખુબ જ જરૂરી છે. અને ઉપયોગી પણ છે. જો એને આપડણે સાવચેતી પૂર્વક ઉપયોગ કરીએ. તો એ આપણા માટે ઘણો જ ફાયદાકારક છે અને આપડે. અ ધ્યાનમાં રાખીને કઈ રીતે સાવચેત રહેવું હોય એ બધું આપડે અત્યારે. જોય વિચારી ને કામ કરવું ખુબ જ હ્યારે. અધ્યા.
હમ સાચું કહ્યું તમે. સોશિયલ મીડિયા નો ઉપયોગ જો આપણે સારી રીતે કરી. તો તે આપણને ખુબ જ ફાયદાકારક છે અને ખુબ જ શાંતિ થી અને વિચારીને આપણે તેનો ઉપયોગ. કરવો જોઈએ સારું મને. તમારી સાથે વાત કરવામાં ખુબ જ મજા આવી આપણે હવે બીજા કોઈ ટોપિક ઉપર વાત કરીશું.
હા.
હા સરાર બાય.